હલો.
કેમ છો?
બસ હું મજામાં છું તમે કેમ છો?
હમ. હા હું પણ મજામાં છું, તો ચાલો ને આજે આપડે કઈ સરસ મજાનો વિષય લે એ અને એના પર વાતો કરીએ કારણ કે આજે આપણે આટલા દિવસો પછી વાતો કરી રહ્યા છે તો.
હા હા જરૂરથી, અ આપડે એમ અ જોઈએ કે આપણે કેટલી બધી સરકારી યોજનાઓ છે. તો કેમ નહી આજે આપણે કોઈ પણ સરકારી યોજનાઓ વિશે વાત કરીએ કે આપણે કેવી રીતે સરકારી યોજનાઓ નો લાભ લેવો જોઈએ.
હા હા જરૂર, આ તો તમે ખુબ સરસ ટોપિક કાઢ્યો છે.
હા, જો આપણે અમ આપણી સરકારે આપણને આપણા માટે આપણું જે જીવન છે એ થોડું સરળ બનાવવા માટે, સરકાર આપ જરૂરિયાતો પર કેટલું ધ્યાન આપી રહી છે, કેટલી બધી યોજનાઓની શઆત કરી રહી છે, તો આ યોજનાઓનો આપણે પણ મુખ્ય હેતુ કે આપ આપણા થકે આ બધી યોજનાઓ બની રહી છે, તો સામાન્ય માણસ શિક્ષણ માટે પછી આરોગ્ય માટે, અ રોજગાર માટે ઘર અને ખેતી, પછી મહિલાઓના વિકાસ માટે, અને ગરીબ પરિવારોને મદદ કરવા માટે, સરકાર અવનવી લાભ વ્યક્તિ આપણને યોજનાઓ બનાવે છે. તો કેટલા બધા લોકોને તો આ યોજનાઓ માહિતી જ નથી, એના એ માહિતીથી વંચિત થઈને એ લોકો એનો સારો ઉપયોગ પણ નથી કરી શકતા, એટલે આ
હલો તમારો અવાજ નથી આવતો. હલો.
અવાજ આવે છે?
હા હમણાં આ
હા હા હા, તો કેટલી બધી યોજનાઓ છે. એના વિશે વાત કરીશું, જો આપણે સરકારી યોજનાઓનોો લાભ લેવા માટે આપણે સામાન્ય રીતે, કેટલા બધા દસ્તાવેજો છે એ પણ પૂરા હોવા જોઈએ. જેમ કે આપણા પાસે આધાર કાર્ડ, બેંક ખાતું, પછી આવક ન દાખલો. અ અને રહેઠાણનો પુરાવો, અને કેટલા દસ્તાવેજો જે આપણે તૈ યા રાખવા જોઈએ કારણ કે આપણે જયારે પણ સરકારી યોજનાઓનો લાભ લઈએ છી ત્યારે આપણે પ-પાસે આ બધા દસ્તાવેજો પૂરા હોવા જોઈએ. તોય આપણે એ બધી અહ યોજના
હલો. હલો.
હા, મને તો આવે છે, સંભળાય છે તમારો અવાજ.
ના તમારો અવાજ અહીંયા વચ્ચે વચ્ચે અટકી જતો છે.
હલો હા મને આવે છે તમારો અવાજ બોલો.
હા, હા હવે બોલો તમે શું કેતા હતા?
હા એટલે હમ્મ હા કેટ લા બધા અહ આપણની જો સરકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ તો આપડા પણ કેટલા બધા દસ્તાવેજો છે એ આપડા પાસે હોવા જોઈએ જેમ કે આ
હલો. હલો. તમારો અવાજ નથી આવતો. હેલો.
હા અવાજ આવે છે. હલો.
હા, તમારો નથી આવતો. મારો ભલે તમને આવતો હશે તમારો અવાજ અહિયાં નથી આવતો એટલે
હા, હા અહ હું તો એકદમ અહ અઈ
પાછો અવાજ જતો રહ્યો. હા, હા બોલો. હા બોલો કાઈ દસ્તાવેજો આપણને જોઈએ છે તો તમે સાચી વાત કીધી.
હો, હો.
હા અને આવ જવ ને સરકારે આપણને કેટલી બધી આમ યોજનાઓ આઇપી છ છે. અહ ભલે અહ હેલ રિલેટેડ હોય કે પછી કંઈ આમ અહ એજ્યુકેશન રિલેટેડ હોય. હવે હેલ્થ રિલેટેડ આપણે જોવા જતાં આયુષ્યમાન ભારત યોજના. આપણ આપણને કેટલી આમ સારી યોજના છે ગરીબો માટે ગરીબ પરિવાર માટે કે એ લોકો અહ જે પાંચ લાખ સુધી નું મારા ખ્યાલથી અહ ફ્રીમાં અહ એ પોતાનું જે ઇલાજ છે તે કરાવી શકે છે.
બિલકુલ સ
હમ્મ.
હલો. હા. ભારત યોજના બિલકુલ સાચું કઉ છો એના સાથે આપડે પ્રધાનમંત્રી આવાસ યોજ ના પછી પ્રધાનમંત્રી જન ધન યોજના ઉજ્જવલા યોજના પછી બેટી બચાવો યોજના બેટી પઢાઓ યોજના. અહ પછી સ્કોલરશ યોજનાઓ આટલી બધી યોજનાઓ છે જેનો ઉપયોગ કરીને આપણે અહ આપણા મતલબ અહ આપણા માટે મદદ કરી શકીએ છીએ. તો સર કાર આપણા માટે તો મદદ કરે જ છે પણ આપણે ઓલી ચલાવેલી યોજનાઓનો કેવી રીતે ઉપયોગ કરવું અહ એ પણ આપણને આવું જોઈએ.
હા એ તો છે એના માટે આપણે કોના પાસેથી કેવી રીતે ક્યારે અપ્લાય એ કરવું એ બધી ની માહિતી આપણને અહ હોવી જોઈએ અને જે અહ ગવર્મેન્ટ છે તેમને એમની વેબસાઈટ પર બધું નાઈ ખુજ હોય અહ હોય છે કે આ તારીખથી આ તારીખ સુધી તમે આ ફોર્મ ભરશો તો તમને આ લા આ યોજના નું લાભ મળશે. પણ લોકો પાસે એટલી માહિતી જ નથી હોતી એટલે લોકો અહ આ બધી યોજના નું લાભ નહીં લઈ શકતા હ તા. તો આપડે પેલા તો આ બધી યોજનાઓનો માટે માહિતી માહિતી ફેલાવી ખૂબ જરૂરી છે.
તે અહ યોજનાઓની માહિતી નો હોવાના કારણે લોકો આનો ઉપયોગ સારી રીતે નથી કરવી કરી શકતા. આપણે આરોગ્ય સંબંધિત યોજનાઓ પ છી અહ ખેડૂતો માટે સૌથી વધારે તો જો ખેડૂતોને અહ કેટલી મદદ થાય છે એવી પણ કેટલી યોજનાઓ અને જે જે ખેતીમાં અમને મ થાય છે બીજ અને સાધનો અને આર્થિક સહાય મળી શકે એટલા મા પણ સરકારે કેટલી બધી યોજનાઓ આપી આ સહાય યોજના અ પછી અ ખેતીના જે સંસાધનો છે. એનો ઉપયોગ માટે શિક્ષણ ખેડૂતોને નવીન પ્રકારથી ખેતી કરવા માટે શિક્ષણ આ બધી અ યોજ જનાઓ છે એ સરકાર દ્વારા મદદ રૂપે અ આપેલી છે બસ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ આપ પણે આવું જોઈએ એના સાથે વિદ્યા
હલો.
હેલો
હલો હા વિદ્યાર્થીઓ માટે શું?
વિદ્યાર્થીઓ માટે પણ કેટલી શિષ્યવૃતિ અને અભ્યાસ માટે પણ મદદ મળી શકે. એવી યોજનાઓ છે અને મહિલાઓ માટે પણ યોજનાઓ અને સ્વરોજગારના અવસર થઇ અવસર પૂરા પાડી શકે અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પણ અ કેટલી બધી યોજનાઓનું આયોજન કરી રહી છે સરકાર.
હા એ તો છે હવે જોવ ને કોઈ બાળકને આપડે બાર ભણવા જવું હોય અપલોડ ભણવા જએ તો બી જે ગવર્મેન્ટ છે તેને પૈસા પૈસા આપે છે સ્કોલ શિપ દ્વારા કા તો પછી કોઈ એ બેંક થી લોન પણ લઈ શકે છે એકદમ ઓછા રેટના ઇન્ટરેસ્ટ પર કે એ ભણી અને જે અ લોન છે તે બી એને પછી લાખોનું ભણાઈ જાય પછી એને રીપે કરવાની હોય છે તં રેજ રીપે નહીં કરવાની હોય છે તો સરકાર આટલી સુવિધાઓ આપે છે તો આપડે એનો લાભ લેવો જોઈએ.
યોજનાઓ પ્રત્યે જાગૃતિ હોવી જોઈએ અ એમની જરૂરિયાત પ્રમાણે એમનીયો આ બધી યોજના ઓની માહિતી મેળવવી. પછી જરૂરી દસ્તાવેજો સાથે અને સરકારી કચેરી અથવા અધિકૃત માધ્યમ દ્વારા અરજી કરીને પછી આ યોજનાઓનું લાભ ઉઠાવો જોઈએ કારણ કે જો હવે તો સૌથી આરોગ્ય વિશે તો લોકોને કેટલી બધી અ જે યોજનાઓ મળી રહી છે એમના લાભ માટે એ લુ જે
બને એ લોકો સાધારણ તરીકે થી એનો સારી ઉપયોગ કરી શકે છે તે એ લોકોમાં થોડી અ આની જાગૃકતા નથી એમને પ્રત્યે જાગૃત હોય તો એ લોકો આનો સારી રીતે ઉપયોગ કરી શકે. છે.
હા એ તો તમે સાચી વાત કીધી અને આ જો આ તમામ યોજનાઓ લોકોના જીવન સ્તરમાં સુધારો લાવે છે ને દેશનો વિકાસ પણ આગળ વધવામાં મદદ કરે છે.
બિલકુલ સાચું કો છો તમે. હા દેશને આગળ ઉજ્જવલ બનાવવા માટે આ બધી યોજનાઓ જયારે દેશ મહિલાઓ છોકરાઓ મોટા વડીલો. બધા જયારે આસાની થી જીવન જીવે છે તો સારા સમાજ નું અને સારા રાષ્ટ્ર નું નિર્માણ થાય છે તો રાષ્ટ્રના નિર્માણ માટે આ બઘી યોજનાઓનો સહયોગ લઈને આપણને જરૂર થી આપણને આપડા રાષ્ટ ને આગળ વધવા માટે આપણે પ્રયત્ન જરૂરથી કરવા જોઈએ.
હ એ તો તમે વાત સાચી કઈ. અને આપણે અ પેલા પેલા તો અ બધા લોકો વચ્ચે અવેરનેસ ફેલાવવું જોઈએ કે ભાઈ આ યોજના છે. આનો તમે લાભ લેવો. આ ફોમ જ્યારે ભી તો ઓપ ઓપન થશે ત્યારે તમે ફોર્મ ભરીને અ એ ફોર્મ ભરીને તમે એનો લાભ લઈ શકો છો. તો પેલા તો આપણે અ એનો અવેરનેસ ફેલાવી જો જોવે, તો મારો શું વિચાર છે કે આપણે બે મળીને આપણી સોસાયટ ટીમાં જે એક અવો કંઈ પ્રોગ્રામ કરીએ સરકારી યોજનાનો તો શું લોકો જાગૃત
બિલકુલ જરૂરથી હા તો લોકોમાં હ જયા વે એમને જાગૃતિ ફેલશે ત્યારે જ એ લોકો એની સારી રીતે માહિતી મેળવી ને એનું ઉપયોગ કરી શકશે. તો આ તો બહુ જ સારો આઈડિયા છે, અને આપણે જરૂરથી આને કર કરીશું. ચાલો તો આપણે ફરી મલીશું અને આનો આયોજન કરવાની આપણે અ જલ જલ્દીથી તૈયારી કરી પૂરી લઈએ.
હા હા ચાલો.